હલો હા હા હલો બોલ.
હા
બોલો ઓ
શું કરે ચ?
બેસી રહી છું.
હા હા હું તો અહીં દ્વારકાધીશે આયો અત્યારે ચા બા પીવા માટે હા ચા બા પીવા માટે આયો મેગુ ચાલ ચા બા પીએે અતારમાં તારે મન બંધ થયું તારે એટલે હચ
ચા ભાવે જ તમને લોકોને.
રાતે ચા નો ચુસ્કો છે અમને અમે રાતના રાજા હવારની
કોઈ આવું કેવી રીતે કરી શકાય?
ના એવું કશું નહિ રાતે રજ જો ખઈને આયા હોય ને એટલે અને પપ્પા નું બધું પપ્પા નું બધું હાંભળીને આયા હોય એટલે બધું ખાવાનું કેવું કે હરખી રીતનું પચી ગયું હોય. જેમાં કોઈ વાતની ઓલી હોય જ નહી એમ. એટલે ફરી મે કિદુ હવે કશું કરવું પડશે એમ ચા બા પીવા આઈએે પંદર રૂપિયાની ચા પીએ ફરી આટાબાટા મારીએ બધે હાલતા હાલતા આરામ તેમ કરીએ કશુંક ને કશુંક તાં થઈ જાય ટાઈમ આપડો
બર
હા અમારે તમારા સ્કૂલમાંય એવું હત તો સ્કૂલમાં મજા આવારો હતો દેએ સ્ટાફ વાળાને ચારે જે ન ત્ર અમે કેતા તને હું દસ રુવી દસ ના વીસ આલી દઈશ તું મન ચાલ દે
અમારે તો નતો હાલ તો અમને તો સ પર પીવી છે કે એને પીવી છે એમ અમારે તો સર પુજ પીવી છે કોઈને પીવી છે પણ બીકમાં કોણ કે ક હા ભાઈ મારે પીવી છે એમ
તાર એટલે એવું એવું ત રેવાનું બધું અમારેય દેવું રેતું તું દ અ કોણ
જો મને બાયોલોજી તો મને આવડતું તું મને ખબર પડતી એટલે હું ભણતી હતી બરાબર
હા
પછી અ ફિઝિક્સ ના સર્જનો બહ ડેન્જર હતા એટલે બીકને લીધે હું એમનું ભણતી ત મારે ું રહેવું પડતું હતું ધ્યાન આવવું પડતું હતું એમ પણ કેમિસ્ટ્રી ના જે સર હતા ને
હમ
એ તમ તમારે કરો જે કરવું હોાઈ હમ છેલ્લી બેન બેસીને સુ હું ક્યારેય નથી જાગતી ઉપર થી લેકચર પર પછી સર બેટા લેકચર પતી ગયવું થ અને જો ભૂલે ચુ હા અને જો ભૂલે કે હું કોઈ દિવસ આમ એમના લેક્ચરમાં જાગતી દેખાય છું ને એટલે હજ સુઈ નહી કઈ તું
હ
આવો ક્વેશ્ચન કરે મારે ટેન્થમાં બીવું હતું હા હ મેથસ ના પીડિયડમાં સુ જ છે હું જાગુન તો સર ને ન હો
મારે એવું તો યાર નરેન્દ્ર સાહેબ કરીને સાહેબ હતો ગુજરાતી ભણાવતો હતો ઊંઘ આવે ઊઘ ઊંઘ તો જ રહું એમાં બીજુગત થતો હોય એટલે સાહેબ ને ખબર પડી જ જાય આ માણસ આવું ઊંઘવાનો એટલે માણસ
અને પાછા કેમિસ્ટ્રી દિવાળા સર હતા ને એને તો કેન સર આ શું હોય છે એ સુવાદો ના ના ના ઉઠાડશું સુઈ ગયેલા માણસ સૌથી સારા હોય કેમ કે એ સુઈ રહે છે કોઈને હેરાન નહી કરતા
હ તારે એવું કશું નને અમારે અમારે પછી સાહેબ અત્યારે તો નથી પણ હવે બીજે જગ્યા જતા રહ્યાગી સાહેબ એ હારા હતા અમારા
મમ્મી થોડીક વાર
હે
કઈ નઈ મમ્મી ક ખઈ શું મે કી તું થોડીક વાર
હા હા
હમ
બરોબર છાંટા વાટા પડે છે આજ
પડે છે
હા છાંટા વાટા પડે છે એટલે મને લાગે ફોનને ચાર્જિંગ કરને ખબર છે વાગેરે રાતે ફોનમાં જોવું હશે તો શું કરી છે
હ
એટલા બધા નહ પણ આમ સે સ છાંય બઉ નહિ બ
ઓ મમ્મી છાંટા પડે જ
હા
કપડા લેવા હોય તો નઈ લેવા
અને જો ને આ નેયર બેર ભરાઈ ગય ને હવે આપડે નેયર નું પ્લાસ્ટર પાસ્ટર ભર્યું ને
હમ
અહી જે ર નેરનું જે કામ કર્યું છે ને એ મારા કાકા જ હતા હું એટલે સરકારી કોન્ટ્રાક્ટ આવ્યો અમારે પેલી વાર પેલો સરકારી કોન્ટ્રાક્ટ તમારો
સારું કેવાય
ત પછી સરકારે કેટલી ઘૂસ ખાધી અમને નઈ ખબર હો ભાઈ એ અમને નહ પૂછવાનું સારે અમને તો અમારા અર્ધકામ ને વધારે પૈસા મળી જતા હોય એટલે અમને થોડુંકામ મોચથી રહીએે છીએ સરકારી કોન્ટ્રાક્ટમાં એવું અમને નહ
એ તો એવું જ હોય
ત્યારે હ હા એ લોકો તો મેં કીધું કે તમે લોકો શું કરો છો એમ તો કે નેર હવે પધી નેર નું બધું બધું પાણી જવા દીધું ફરી આ લોકોએ રીબિિલ્ડ કર્યું બધું ડેમ ખોલ્યો આખો અહિયાં તો જબરો ડેમ ખોલ્યો હતો પણ હા આમ બધું પાણી જાય એટલે કેવામ લાગતું તું જબ્બર લાગતું ત આખું હા તાર બોલ બોલ કેવું ચાલે છે અમારી
સારું ચાલે છે ક્લાસ નહી પણ સેકન્ડ ક્લાસ તો ચાલતું જ હશે
હ એસી આમ એસી બેસી ના ખાયું કે ને તમ કયા હવે દુકાનમાં
કઈ દુકાનમાં હમળે નઈ
ના
અરે આજે હું દુકાને ગઈ હસું બેઠી
હા.
પછી પેલા સાડા ત્રણ વાગે લાાઈટ જતી રે.
ખરાબ હો.
અમે મેં હું ચાર વાગ્યા સુધી હું માથી રાજવીને બેસી ક્યારે લાઈટ આવે પણ નાઈટ
તમારે કામ કરવાનું મન લાગે છે ત્યાં એક ટીવી નખાઈ દેવું જોઈએ દુકાનમાં
લાઈટ વગર શું કરેવી
એટલે તો હોય જ ને તને ડીવીવીી ના ફાયદે હોય તોછ શું કે જોવા ચાલે
ઓ અમારે જો ટાઈમ નહી હોતો ટીવી.
એમ નહી કામ કરતા કરતા ટીવી જોવાનું ટીવી જોવા ના ક આમ.
ના ફાવે એવું અમારે સહેજ ભૂલ પડી જાય ને તો આખું બધું ખોલવું પડે ખબર છે ને.
પણ અમે તો કેવ કરતા હતા તો માથા કૂટ તો પી વાણંદ માં થતી જશે ને. વાણંદ વાળો તો રાખે જ છે ટીવી.
ના એ લોકો તો તોય એમના સ્ટેપ અમુક ફિક્સ હોય અમાર તો બધા ના શરીર અલગ અલગ હોય ને બધા ના શરીર નું માપ ભાઈ અલગ અલગ ભ તો એ રીતે બધું ધ્યાન માં રાખીને કરવું પડે.
હા એ પણ છે નઈ.
તારે
એ પાછી તકલીફ મોટી છે એમ આમ કેવા જઈએ ને તો. હમ્મ.
પછી પાછું કેવું ધારો કેવું ક કરવા બેઠી છું મન કોઈ ભ પા્યું છે.
હલો હલો. અવાજ નહી આવતો. હલો. બે હાર મારામાં હા હવે આવ્યો અવાજ. હવે શું કરે છે? શું કરે છે? ફોન આયો તો. એવું છે તમા સી નો ફોન આવ હતો હા તો બરોબર.
હમ્મ.
અરે પેલા મારી જોડે વાત કરવાની ત બરોબર. તારે મજાની આવે કરળતા .
ઓહ હવામાં ના આવડીશ.
હા હવામાં તો ઓળું જ ને ભાઈ. બોલબોલ હ મારે તો હું જીમમાં જઉ છ ક્રેટી લેવું છે હવે.
એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ચાલુ રાખ.
હ હા.
હલો.
હા. બોલ.
એક મિનિટ હાલો.
હા બોલ.
હા ફોન કરેલો. હલો.
હ. હા.
હા ફોન કરે લો.
ના.
શું કેતા હતા.
અચ્છા .
હા.
જય શ્રી રામ આ
હા હા.
શું થયું? યાર
તે પણ આ અમે ખાવા બેસીએ પછી મોકલું હેડમ હા હા એક
હા બોલ
એ કે અમે ખાવા બેસીએ છીએ ને એટલે ખાઈ ને તને મોકલી લે હ હો ન ત્યા હું ત તું જોય ત યાદ આવે તોલગ હો ને.
હારુ હા
હા હા એટલે એને આવી છે લખવાનું હા હા હા. હલો હલો. હલો મારા પપ્પા નો ફોન આવતો હતો. એક સાઈડ કરાલો ચાલુ હલો.
હા હા બોલ.
હલો એક સાઈડ તારો ફોન ચાલુ એક સાઈડ મા સી નો આવયો ને એક સાઈડ પપ્પાનો આવ્યો.
હ હ.
હલો.
હવે. તા પપ્પા ન શું
અસ નહી
પપ્પાનું પપ્પાનું હે
નહી ઉઠાયો
શું ક હો હા બરોબર માસી શું કેતા હતા.
એ એમને આર્ટિકલ લખવાનું જોયતું તું.
આર્ટિકલ તો ઓનલાઈન એમતમ મળી જાય છે જીબીટીમાં સારું હા હા. હા હા.
ચ હા હા સુ